હા
હું પણ મજામાં છું આજે હું એક નવી સ્કલ શીખવાનું વિચાર રહ્યો હતો
વાહ કઈ સ્કેલ શીખવાય
હું ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવાનો વિચાર કરું છું
બહુ સરસ શીખવી બહુ જરૂરી બની ગઈ છે છે
હા કોમ્પિટિશન પણ ઘણું વધી ગયું છે
બિલકુલ એક્સ્ટ્રેસ ગોથ થાય
હા આ તો વાત સાચી છે તમારી તું કઈ નવી સ્કીલ શીખવું રહ્યો હતો
હ ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરુંું છું
વાહ એ પણ બહુ યુઝફુલ સ્કિલ છે કોમ્યુનિકેશન સારી હોય તો કોન્ફિડન્સ પણ વધે છે
છે જને
મને કારણ કે નવી વસ્તુ શીખવામાં મજા આવે છે અને નોલેજ પણ વધી જાય છે
પહેલાના સમયમાં લોકો પાસે એટલી
હા હવે ઇન્ટરનેટ થી ઘણું બધું શીખી શક્યા છે
યુટ્યુબ અને ઓનલાઇન કોર્સેસ છે
હા મોબાઈલથી પણ ઘણી સ્કીલ શીખી શક્યા તને ઓનલાઈન લર્નિંગ ગમે છે
હ હા ક શીખી શકાય
પણ ક્યારેક ફોકસ મેન્ટેન કરવું મુશ્કેલ બની જાય છે
છે મોબાઈલમાં ડિશન
હા એટલે ડિસિપ્લિન જરૂરી છે
બિલકુલ તેને કે સ્ટુડન્ટ્સ માટે
મને તો કમ્યુનિકેશન સ્કિલ્સ કોમ્પ્યુટર સ્કિલ્સ અને ટાઈમ મેનેજમેન્ટ બહુ યુઝફુલ લાગે છે સ્ટુડન્ટ માટે
આ બધી સ્કિલ્સ ફ્યુચર છેમાં કા
હા આ તો બહુ કામ આવે છે તને ટાઈપિંગ ફાસ્ટ આવડે છે
થોડી ઘની તોું
હું પ્રેક્ટિસ કરું છું રોજ
ટીસ્ટથી જ ઇમ્પ્રુવમેન્ટ આવે છે
બિલકુલ તને ડ્રોઈંગ્સ આવડે છે
તને
મને તો સ્કેચિંગ કરવા બહુ ગમે છે
એકવિટી પણ એક સારી સ્કિલ છે
હા આ તો વાત સાચી છે તમારી દરેક વ્યક્તિમાં કઈ ના કઈ ટેલેન્ટ હોય છે
રાખવાનું જરૂર હોય છે
એ વા સારી વાત છે તને સિંગિંગ કે ડાન્સિંગ ગમે છે
સિંગિંગ થોડું ગમે છે
હ હું ડાન્સ કરતા શર માઉું છું
ઘણી વા ઉપર કોણ છે?
હા પણ પ્રેક્ટિસથી કોન્ફિડન્સ આવે.
બિલકુલ બિલકુલ.
હા મને તો બેસિકુ ક આવડે છે અને તમે?
મનડા આવે છે.
હ એ પણ એક સ્ટાર્ટ છે.
સ્કીલ છે ને.
હા દરેકનું થોડું ઘણું કુકિંગ આવડું જોઈએ.
ફોટોગ્રાફીનો ઇન્ટરેસ્ટ છે?
હા મોબાાઈલ ફોટોગ્રાફી ગમે છે આજકાલ સોશિ્યલ મીડિયાથી લોકો પોતાની સ્કીિલ્સ બતાવી શકે છે.
હા કરિયર પણ બની જાય છે.
હા સાચી વાત તેની વિડીિયો એડિટિંગ વિશે ખબર છે?
થોડી ઘણી. બહ પો.
હા કન્ટેન્ટ ક્રિએટર માટે યુઝફુલ છે.
કોડિંગ પણ ટેક્નોલોજીનો જમાનો છે
સાચું કું છું તું તને કોડિંગ શીખવાની ઈચ્છા છે?
એ છે પણ મુશ્કેલ લાગે છે.
હા સ્ટાર્ટિંગમાં બધુ મુશ્કેલ હોય છે પછી ધીરે ધીરે ઈઝી લાગે છે.
લાગે છે કે બુક્સ વાંચવાથી એક પસ
ચોક્કસ. વોકેબલરી નોલેજ અને થિંકિંગ ઇમ્પ્રુવ થઈ શકે.
હા. બુક્સ ગ
તને કઈ ટાઈપની બુક્સ ગમે છે?
મોટી વેસ્ટ. હટલ અને
મને તો બાયોગ્રાફી બુક્સ બહુ ગમે છે સક્સેસફુલ લોકોની સ્ટોરીથી ઇન્સ્પિરેશન મળે છે.
બિલકુલ તને પબ્લિક સ્પીકિંગ આવડે છે?
હા થોડું પણ ડર લાગે છે અને તને?
પણ પ્રેક્ટિસ કરતા. કોન્ફિડેસ
હા સ્કૂલમાં સ્પીચ કોમ્પિટિશન યુઝફુલ હોય છે.
શો થાય છે.
તને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે?
હ હા. હા ક્રિકેટ.
હ સ્પોર્ટ્સથી ટીમવર્ક સ્કીિલ પણ ડેવલોપ થાય.
અને ડિસિપ્લન મેનેજમેન્ટ પણ એક ઇમ્પોર્ટન્ટ
મુશ્કેલ છે.
હા ઘણા સ્ટુડન્ટ ટાઈમ વેસ્ટ કરે છે સોશિયલ મીડિયામાં બધું ટાઈમ જાય છે.
એટલે રૂટિન બનાવવું. હો જોઈએ.
હા સ્ટડી અને સ્કીલ્સ લર્નિંગ બંને માટે ટાઈમ આપ્યો જોઈએ.
મને લાગે શીખવા માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે.
ના કોઈ પણ ઉંમરમાં શીખી શક્યા.
હા લેવી જોઈએ
બિલકુલ તને કઈ સ્કીલ્સ ફ્યુચરમાં શીખવાની છે
હકે સિક
વા મ્યુઝિક સ્કિલ્સ તો બહુ સ સરસ હોય છે
તને શું શીખ પૂછે
હું તો વિડીિયો એડિટિંગ અને ડિઝઇનિંગ શીખવા માંગુ છું
બઉ સજલ એનાથી અર્નિંગ પણ થઈ શકાય
હા ફિલાયન્સિંગની ઓપોર્ચ્યુનિટીઝ પણ છે
ઇન્ટરનેટથી પૈસા કમાવવાની ઘર ઘની રીતા
હા પણ સ્કીલ સાથે પેશન્સ પણ જરૂરી હોય છે સક્સેસ એક દિવસમાં નથી મળતી
હા ડેલી રીડયો
હા સાચું અ તને ક્યારે લર્નિંગમાં ફેલિયર મળ્યું છે
હા ટ્રાય કર્યો પણ જલ્દી જ છોડી દી
પછી શું સમજ
બહુ ઇમ્પોર્ટન્ટ છે
વાહ આ તો બહ સારી વાત છે તને મોટિવેશન કઈ રીતે મળે છે
સક્સેસફુલ લોકો ફેમિલી સપોર્ટ પણ ઇમ્પોર્ટન્ટ ન્ટ હોય છે
હા આ તો વાત તમારી સાચી છે એન્કરેજમેન્ટ મળલે તો વધુ મોટિવેશન આવે છે ચલો આજેથી ડેલી કઈ નવી વસ્તુ આજેથી ડેલી કઈ નઈ વસ્તુ શીખવા મળે છે હું પછી વાત કરીશ
હા હા હ પાચીસ ટકા
જય શ્રી કૃષ્ણ